ના ભાઈ કેમ છો તમે?
હ હા બધા મજામાં તમે કેમ છો??
હા હું પણ મજામાં છું, ને હમં તોમ એટલે કે જે જોબ ઉપર ગયેલા હતો અને હમણાં આવ્યો છે. એટલે હું તમારી સાથે એ વાત ચીત કર્યો છું. એ તમે જે શહેરમાં રહો છો ત્યાં એટલે કે તમે જાણો છો કે શહેરમાં તો ગરમીનું પણ ખબ વધારે રહી છે, અને ઘણા બધા લોકો ત્યાં એટ કે જે પોતાની જોબ માટે તે એટલે કે જોબ ત્યાં એ લોકો ને દૂર હોય છે અને પછી એ ગામડામાં ર રહેતા હોય ને આમ લોકો ત્યાં વસવાટ કરે છે. તમારા માટેરે એ આપડે તો જયારે મિત્રો હતા જય્યારે આપ ગામડામાં રહેતા હતા. અને સારી રીતે મસ્ત મસ્તી પણ કરતા હતા અને આપણા ઘણા બધા જે નાના હતા ત્યારે ગામડામાં ઘણી બધી રમત હતી. તે રમતા હતા અને ખુબ મજા પણ કરતા હતા. પરંતુ તમે જે તમારા જોબને રિલેટેડ તમારે ત્યાં શહેરમાં જવું પડ્યું. એ તો જરૂરી છે કારણ કે જોબ માટેવા જ આપણે સેક્રિફાઈસ કરવું ખુબ જરૂરી છે. કારણ કે આપણે જોબ જો સારી મળે તો પછી શહેરમાં જઈને રહેવું ખૂબ જરૂરી છે અને અપડાઉન કરીએ. તો પછી આખું એમાંની નીકી જાય છે અને આપણને એટલી બધી મજા પણ નથી આવ આપણું શરીર થાકી જાય છે, એટલે વધારે ને વધારે આપડણે ત્યાં જને એક રૂમ રાખીએ્યા આપણા માટે સારું છે. એટલે ત્યાં તમને ખબર છે કે ગામડામાં તો હમ ગરમીનું પ્રમાણ મીડિયમ ચાલી રહ્યું છે. પરંતુ તમને તો ખબર શહેરની ગરમી હોય છે ને આ વખતે ગરમી ખૂબ પડી રહી છે. ગામડામાં પણ એટલી ગરમી લાગી છે અને ખુબ મંદર લાગી રહ્યું છે, બાકી તમે જે શહેરમાં રહો છો ત્યાં તો જે ગરમીનું પ્રમાણ જે ફેલા હતું કે પછી આજકાલની જે ગરમી હતી. જેમ કે તમે જાણો છો કે ઘણા બધા લોકો તો જે, આજ હોય. કરખાઈને પડી ગ એવું બધ ન્યઝ પણ આવે છે ગમેા માણસ પણ વ્યવસ્થા પ ગરમીનું પ્રમાણ બધ અફ જોવા મળી હતી. એટલે એ માટે એજ કેવું છે કે આપણે યોગ્ય રીતે હવે આ ગરમીને ઘટાડવા માટે જે વૃક્ષો વધારે વાવા જોઈએ, અને તમે જે શહેરમાં રહો છો ત્યાં બધા લોકો એમ તો તમારી સાથે સારા વવ કરતા હશે પરંતુ તમે જે શહેરમાં રહો છો, ત્યાં તમે શાકભાજી કે પછી એવું ઘણું બધું અને માલ સમાન, એ તમે ક્યાંથી લાવો છો એમ?
હા તમે કીધું તેમ તમારી વાત સાચી છે અને તેમાં ઘણા પ્રકારના. અ અમારે શાકભાજી ને એવું બહાર થી જ લેવું પડે છે અને જેના લીધે. અનેમને ખુબ જ મોંઘી પણ પડે છે અને તે ખૂબ જ જરૂરી છે.
અને તે ખૂબ જ જરૂરી છે કે જેના કારણે આપણે એવું જ કરવું જોઈએ, અને તે એક ખુબ જરૂર છે કે અમને શાકભાજીને એવું તે બહાર લાવવા પડે છે. અને શહેરમાં ગરમીનું પ્રમાણ કે અન્ય પ્રમાણ ખુબ જ વધારે રહે છે, અને તે ના કારણે ખુબ જ જરૂરી છે કે આપણે તેના હાલાતોથી ગુજરાવા પડે છે, શહેરમાં નોકરીનું પ્રમાણ જ વધારે હોય છે, ગામડામાં તો ખેતી પણ થાય. અને ગાય પણ પોસાય અને નોકરી પણ થાય. અને થોડો ઘણા બિઝનેસ હોય તો બિઝનેસ પણ થાય અને તેના કારણે એવું પણ છે કે મને ગામડાનું જીવન ખુબ જ ગમે છે અને જેના કારણે એ ગરમીનું પ્રમાણ અને તેના કારણે ખુબ જ જરૂરી છે, તમે પણ અ તમારું જીવન કેવો અને જેના લીધે અમને પણ ખબર પડે કે તમે કયા અ કેવું જીવો છો?
હા ભાઈ તમારી આ વાત સાચી છે એટલે કે અવે તો એટલે કે એમ ગામડામાં તો તમે જાણો જ છો કે અવે તો બધા લોકો ખુબ સારી રીતે ખેતી કરે છે. અને ખુબ એમ ગામડાના જે મોસ્ટલી બધા પરિવારના બધા લોકો હોય છે એટલે જે અમુક જે બધા હોય છે, મોસ્લી ખેડૂત હોય છે અને તે મોસ્લી ખેતી જ કરે છે. અને એમનું આખું જીવન એટલે કે આમ પહેલાથી જે ખેતી જ કરતા આવી રહ્યા છે, અને મોસ્ટલી અમણાં પણ બધા ખેતી કરે છે. પરંતુ અમે પણ અમારા જે ગામના અમુક જે પરિવારો છે. તે પેલા ખેતી કરતા હતા, પરંતુ એમના જે બધા સદસ્યો છે. તે ખેતી કરવા માટે ડરે છે. કારણ કે તમે જાણો જ છો. કે તમે તો શહેરમાં રહો છો, પરંતુ જે ગામડાની પરિસ્થિતિ અમના જે સર્જાય છે. તે સરકાર દ્વારા અને જે અમણાં જે ખેતીમાં એટલ બધું સારું પ્રોફિટ ની મળે તેના દ્વારા છે. કારણ કે તમે જાણો છો કે અવે તો ખેતીમાં પણ એટલું સારું પ્રોફિટ ની મળી રહ્યું છે કારણ કે ગામડાના લોકો એવું વિચારે છે કે ખેતીમાં જેટલી આવક નાખે છે, તે જે નથી મળી શકતી તો પછી અમણાં શું કર ખેતી કરીને શું ફાયદો એમ. કારણ કે અમણાં જે તમે જાણો છો કે ચોમાસાની સિઝન ચાલ રહી છે. એટલે અમારા ગામડામાં ઘણા બધા લોકો અવે તો જે ડાંગરનો પાક હોય છે તે રોપે છે, અને મોસ્ટલી આ જે સીઝન આવે છે ચોમાસાના સિઝન તેમાં બધા લોકો એમ તો રોપે જ છે. આવકતે અમે નથી રોપ્યું કારણ કે અમને ખબર એટલે કે અમને એટલું બધું અમણે એટલે કે જે ખર્ચા છે ખુબ વધી ગયો છે અને જે બિયારણ લાવાનું પછી જે ખાતર લાવાનું કે પછી જે આપડા ખેતર માટે જે પણ આપણે ખેડવા માટે બધું ટ્રેક્ટરો એમને બધું ભાડું કે પછી બધું આપડે જે પણ આવક નાખીએ છે. તે આવક કરતા તો જે આપડો ખર્ચો જ વધી જાય છે અને એમાંથી કઈ ઇન્કમ પણ નથી મળતી.
ખુબ સારું રહે છે. ત્યાં જેના કારણે તેની સુવિધાઓ પણ ખુબ જ સારી રહે છે. અને તે ખુબ જ જરૂરી છે, શહેરમાં અમારે તો જગ્યા જગ્યા પર જઈને સારા સારા પડે. અમણાં વરસાદનો સીઝન ચાલુ રહ્યો છે, એટલે અમે સિપાળમાં રહીએ છીએ, સીપાળમાં ત્યાં પાણી ખુબ જ ભરાઈ જાય છે અને જેના કારણે અમને ખુબ જ મગજ મારી પડે છે, જો તમે એવું અમે એવું ન કરીએ તો અમારે. અમારે અહીંયા પાણી ખુબ જ ભરાય જાય એક વાર તો પાણી ભરાય જ જાય છે. અને ત્યાં આજુબાજુના વિસ્તારોમાં. ખુબ મોટી મોટી બિલ્ડિંગો બંધી ગઈ છે અને જેના કારણે પાણીનો અ પ્રમાણ ખુબ જ વધી ગયું છે અને જો અમારે પણ એવું કરવું પડે કે અમારે પણ નવું ઘેર. બીજું ફ્લેટમાંને એવું લેવું પડે અને જેના કારણે. અમારે એમ તો ગ્રાઉન્ડ ફ્લોર પર બિલ્ડિંગ છે અને. એ ખુબ જ જરૂરી છે કે એવું જ કરવું જોઈએ તમારે શું માનવું?
હા ભાઈ મારે પણ એ જ માનવું છે કે હવે જે તમે કીધું એ તો વાત બરાબર છે એટલે પાણી આવી જાય. અને એના કારણે આપણે જે ગ્રાઉન્ડ ફ્લોર પર લઈએ તો તો આપણે જરૂરી છે કારણ કે મેં પણ એ તો જોય શહેરમાં ઘણા બધા પાણી પણ ભરાઈ ગયા છે, અને ઘણી બધી જગ્યાએ પાણી ભરવાથી નુકસાન પણ ખુબ થયું છે. પરંતુ ગામડામાં જે પાણીનોો નિકાલ હોય છે તે યોગ્ય રીતે નિકાલ કરીએી કારણ કે ગામડામાં ઘણી બધી નદી હોય. છે આજુબાજુ, અને ઘણી બધી પ્રકારની જેમ કે નદી ન ખાડી કે પછી તળાવ હોય છે તેમાં પાણીનો સ્ત્રોત થઈ જાય છે. પરંતુ શહેરોમાં મેં ઘણી બધી ન્યુઝ કે પછી બધી જગ્યા મેં સાંભળ્યું. કે ત્યાં આવું પાણી ભરવાથી મોટું નુકસાન થયું છે. અને ઘણી બધી જગ્યા ઘણા બધા લોકો ટળાઈ ગયા છે અને એ મૃત્યુ પણ પામ્યા છે. એટલે આવું બધું ન્યુઝ મેં સાંભળી છે ને એવું બધું પ્રકારનું મેં જોયું છે. બાકી તમે જ્યાં શહેરમાં રહો છો તમે ત્યાં એ બધી મુશ્કેલીઓ નનો સામનો કરવો પડ્યો છે ભાઈ તમારે?
હા અમે જે શહેરમાં રહે્યા હતા તો એ બ જ પડ જેમ કે પાણીની સુવિધા. હ જ રહે છે. એટલે? અને જેના કારણે ખુબ જ જરૂરી છે કે આપણે એવા વિસ્તારમાં રહી. કે તમે પાણી, મ્યુનસપ મોક તેજ. વાપરવા પડે છે અને જે જરૂરી છે કે આપણે એ પ્રકાર પાણી હ વાપરવા પડે ગામડા વિસ્તારમાં બ ર કુ ની રેય. અને સરકારની પૂ સુવિધા રહે અને જેના કારણે એ ખૂબ જ જરૂરી છે કે એઓને ફૂલ સેફ્ટી મળે છે, અને તેઓને કો પણ પ્રકારની મગજ મારી પાણી નેઈલત ને એવી પડે નહીં હમં વડાપ તમારોમાં હ અને ખૂબ જ જરૂરી છે કે તેવું અ તેવું કરવું અને જેના કારણે હમ તમારે વિસ્તારમાં પણ પાણીની સુવિધા તો હશે ને ને કઈ પણ ગરબતા નહી હશે ને?
હા ભાઈ અમારા શહેરો એટલે કે જ્યાં અમે રહી છીએ ગામડાઓમાં, ત્યાં પાણીની સુવિધા પણ છે સારી રીતે બધું મળી રહે છે. અને એમ તો જે અમે જ્યાં રહી છે ત્યાં આમ તો પાણી કે પછી યોગ્ય પ્રકારારે જેમ કે ખાવાનું શાકભાજી. એ ખુબ સારી રીતે અમાં ખેતી કરે છે ને એકદમ તાજી ખેતી અલગ જે તાજી એ શાકભાજી હોય છે. તે અમારા ગામના લોકો ખૂબ સારી રીતે ઉત્પન્ન કરે છે અને ગામના લોકો એમ તો જેમ કે શાકભાજી છે જેમ કે તમે જાણો છો કે ટામેટા છે રીંગણ છે બટાકા છે. કે અન્ય પ્રકારનો જે ફળફડ વાળ શાકભાજી છે. તે અમે રોપએ છીએ અને ઘણા બધા જે આજકાલના જે જે યુવાનો છે તો એ લોકો એ લોકો માને છે કે ખેતી કરવાથી તો આપણને એટલી બધી ઈન્કમ નથી થતી તોછ ખેતી કરીને શું ફાયદો એટલે મા એના માતા પિતાને સમજાવે છે, પરંતુ એમના માતા પિતાને આખો જે ખોબ હર્ષ એ ખેતીમાં જ ગવી હોય તો પછી એ લોકો ખેતી કરવા કોઈ વાર ના નહી પાડે એમ. એટલે કે એ લોકોને એવી નાની નાની ખેતી પણ કરીએ કરે એમ પરંતુ એ લોકોને એ મન થાય કે ખેતી કરવી જોઈએ એમ. પરંતુ આજકાલ યુવાને એ લોકોને સમજાય છે પણ એ વાત પણ બરાબર છે કે હવે જે ખેતીમાં આપણનેટલો બધો લાભ નથી થતો અને ખેતી આપણને જે વાતાવરણ હિસાબે હોય છે તે હિસાબ આપણને પણ થઈ જાય છે, કારણ કે તમે પણ જાણો છો કે જો ખેતી જો સારી કરવી હોય તો પછી વાતાવરણ આમ સા આપવું ખૂબ જરૂરી છે, કારણ કે વાતાવરણની સાત આપે તો પછી ખેડૂતોને ઘણા બધા પ્રકારનું નુકસાન પણ થાય છે. અને પેલું પણ થઈ જાય છે અને સરકારે પણ અમ જે ખેડૂતો છે અમાર જેવા. તે લોકોને સરકારી યોજનાનોો લાભ આપવો જોઈએ કારણ કે તમે પણ જાણો છો કે તમે પણ જે ગામડામાં જારે રહેતા હતા ત્યારે પણ જે ખેડૂતો કે પછી અન્ય પ્રકારના બધા ખેડૂતો ગામના. તે પ ક જે સરકારી યોજનાનો ત લાભ મળે છે, જેમ કે આપડણે જે ભાત નુકસાની માટે જે પણ આપડને નુકસાન થીયું છે, પછી આપડણે યોગ્ય પ્રકારનો ફોટો પાડવો પડે છે. જે ફોમ આવે છે, તે ફિલઅપ કરવું પડે છે અને પછી આપણને તે એનેકે જે અલુ જે પણ જે આપડુ એટલે ખેટે હિસાબે એ લોકો આપણને જે ઇન્કમ એ લોકો જે રકમ આપે છે એમ એટલે કે, આયી બધી સરકારી યોજના આવે છે, નુકસાન થાય તો. તો પછી એ આપણે સરકારી યોનાનો લાભ લેવો જોઈએ, કારણ કે ઘણા બ તવા પરિવાર એલે કે ગમણાન પરિવાર છે. એમાં એટલું બડું જે સરકારી યોજના ત અમુક લોકોને ખબર નથી પડતી. અને શું કરવું અને શું નકર ઘરજ બેસી રય છે અને પછી આવુ નુકસાન થઈ ને પછી એવુ રડિયા કરે છે એટલે એ લોકને હવે સરકારે જે સહાય આપે છે, તેનું યોગ્ય રીટે ઇસ્તેમાલ કરવું જોઈએ ને સારી રીતે ઉપયોગ કરવું જોઈએ. બાકી તમે જે શરમાં જ્યાં રહો છો, ત્યાં આજુબાજુ જે તમે જ્યાથી જે શાકભાજી મળે છે, તે એકદમ ટાજી ઓય કે પછી જે એમ પાવડર વાલી એમ મલે છે તમને. તમને શું લાગે છે, એમા ફરક હોય છે કઈ?
તમારી વાત સાચી સે, અમારા આજુબાજુ જે હાકભાજી મલે તે એ પેલ કોલ્ડ સ્ટોરેજ વાળી જે ગામડામાં સીધા આવે છે. અવે ત ગામડાઓમાં પણ લોકો સારી એવી નોકરીઓન કરવા લાગે છે એટલે પણ ખેતીને ઓસી કરે છે અને જેના કારણે અમારે ત્યાં તો બાર થી ને એવી આવે સે હાકભાજી. અને તે ક તે ખુબ જ મોઘી હોય સે અને જેના કારણે એવું ઘેર ઘેર ને એવું કરી લેતા હોય, ગામડાઓમાં અને વધારે શાકભાજી પણ ન રોપા કર્યા હોય તો. કેમ કે કોઈ પણ સરકારી નોકરી ન એવા કતા હોય કે તેના લીધે પણ એ ખૂબ જ જરૂરી સે, કે આપણે આપણે એ હાકભાજી ખુબ જ મોંઘી રહે છે. હમ્મ અને જેના કારણે ખુબ જરૂરી છે કે, આપણે એવી બધી હાકભાજીને એવું ગ અ બાથી ખુબ જ અમારે તો સારી સારી એમ તો છે, પણ ચાલે હવે. ચાલો આપળે આગળ પહી હાલ્યો.